હા કેમ છો મજામાં.
હા મજામાં તું મજામાં.
હ એકદમ મજામાં કેવું ચાલે છે ત્યાં તમારી જોબ.
હા સારી ચાલે છે.
બરાબર આજે આ ઉત્તરાયણ નો જોઈએ હવે બધું દોરયો બોરિયો લેવા જવું પડશે યાર. બધી તૈયારી કરવા
એ તો બધું હું લાઇઈ દઈશ હમે બધા ોમ કરી દો આવવાના છો ને બધા.
હા હા બધા આવવાનું છો ને આ વખતે બધા મારા ઘરે આવજો.
હા હા તમાર ઘરે આઇ શું બે દિવસ ત્યાં જ રોકાઈશું.
હમ બસ એક દિવસ હા એક દિવસ રાતે જ બધા આગલે દિવસ મારા ઘરે આઈ જજો આપડે કિનયાર ને બધું એવું બાંધી લેશુ.
હા હા હા
બરાબર છે
બીજા બધા જોડે તો વાત થઈ છે તમારે કોઈ.
હ હ ચાર પણ જ લોકો જોડે વાત થઈ કે લોકો કેતા હતા કે આઇસ એમ.
હા
તો જોઈએ બજા બીજા બાકી બધાને હજુ પૂછવાનું બાકી છે લોકો શું કે છે.
હા ઓકે તમારા આગળ ઉત્તરાયણ કેવી થાય છે?
અમારે ત્યાં તો બહુ જ આમ મજા આવી જાય છે. હજુ તો તમે ઉડાડશો ત્યાં સુધી તો કપાઈ જ જશે.
એવું છે ના ના દોરી સાાળી લાવીશું એટલે એ બધાની કપાાસે
હા એ તો છે પણ ઉત્તરાયણ આવે છે પણ બર્ડ્સને કેટલી પ્રોબ્લેમ થશે.
હા એ પણ છે
બરાબર વાંધો નહીિ તો જોઈએ આપડે એક દિવ તમે લઈ આવશો ને તો બધું?
હા હા પતંગ હોય તો બધા હા દોરી ન પતંગ તો અમે લય આઇ શું.
હમ એ તમે બધા છોકરાઓ છોકરાઓ જઈને લઈ આવજો.
હા અને આપડે બપોરને નાસ્તાનું પણ આપણે કરી દઈશું. રાત્રે તો પછી આપડે કઈ બાર જ બારજ જઈશું.
હા હા એ તો રાતે તો બારે જ જવાનું હો
હા
એ તો આપડે ક્યાં જઈશું એ તો કહો આપડે એ લોકો પૂછે કે ક્યાં જવાનું છે બારે તો. કઈ હોટલ માં જઈશું.
તું હાઈવે વાળા રોડ પર જઈશુ જેમાંથી ઘણી બધી હોટલો છે.
હા ખબર છે પેલું કઈ. આપડે પેલા ગયા તા દાદા દાદી રેસ્ટોરન્ટ હતું એ પણ સારું હતું.
હા હા એ સારું હતું.
જોઈશું આપડે બધા અલગ અલગ જગ્યાએ જોઈએ હર વખતે એક જ હોટલમાં ના જવાય ન બધી હોટલમાં જઈન ટેસ્ટ કરવો પડે ને.
જોઈએ બીજા બધા શું કે છે.
હા હા
પવન સારો હશે ને?
સી ખબર એક તો આખો દિવ અ અમ તો હા એજ ને જયારે ઉત્તરાયણ આવે ત્યારે જ પવન બંધ થઈ જાય.
બંધ થઈ જાય છે હા પછી બેસી રેવું પડે છે.
હા એજ તો ના ના આ વખતે તો સારો લાગે તો સારું છે.
હા
બરાબર
બીજા શું કરે ઘરમાં બધા મજામાં
હોવ બધા મજામાં ત્યાં કેમ છે બધા મજામાં
હા બધા મજામાં
બરાબર સરસ હમ હમ અને હું એમ કેતી હતી કે આપડે રાત્રે પેલું કેન્ડલ્સ વાળું લગાવીશ બલુંન
હા હા કરવાનું ને એ તો બધું અમે લ લાવી દઈશું તમે કઈ દેજો ને ચશ્મા છે બીજા તમે જે કોઈ બલુંન લાવી દઈશુ અમે
હા સારું સારું એ તો એક દિવસ આપડે બધા જેના જેને જે મંગાવું હોય એ કહી દે
હા હા દોરી તમારા માટે કેવી લાવું
પાકો દોરો લાવજો
પાકી લાઈએ ને ઓકે પછી હાથમાં આપલે જે વાગેના તેવી લાવી છે ને
હા એવી હમ હમ
દોરી વાળો તમારો કોઈ સારો છે એ સાઈડ
મને તો એટલી બધી ખ્યાલ નથી જોવું પડશે તમારા ધ્યાનમાં હોય તો લઈ આવજો
હા છે મારા ધ્યાનમાં છે
ઓકે કેમ કે હું હર વખતે લેવા નથી નથી જતી મારા ભાઈ બહેનો બધા લઈને આવે છે એટલા માટે
હા
તમને હોય ખબર તો તમે લઈ આવજો
હા હું લઈ લઈ આવીશ બીજા જોડે વાત થઈ છે એમને કીધું જ છે. કે આપણે આ દોરી લાવીશું એમ અમે સાથે જ જવાના છે. દોરી લેવા પતંગો તો અમે લાવી દઈશું અલગ-અલગ
બરાબર. સરસ લાઈ મોટી-મોટી પતંગો લાવજો.
સંભાતી ચીલ વધ
ત્યાંની લઈ આવશો ત્યાંની ચાલશે ખાલી પતંગ ઉડાડવી છે. બસ ઉડવી જોઈએ. હવા લાગવી જોઈએ.
ના ઉડશે, ઉડશે
હમ્મ બરાબર.
હા પછી આપડે ફરવા જવું છે ક્યાંય?
અ ઉતરાયણ પછી કે
ઉતરાણ પછી
હા જોઈએ. ક્યાંક વિચારીએ જવાનું.
હા.
ઓકે બરાબર તો ક્યાં જઈશુ આપડે? આણંદ કે જઈઆએ એક દિવસ ક્યાંક ફરી આઈએ બધા.
હા આણંદ જઈઆએ. બધા કેટલાક ટાઈમ પછી સાથે મળી જશે તો
હા અને અમે ઉત્તરાયણ તો ફ્રાઈડે સેટર્ડેના આવવાની છે. સડેતો આખો દિવસ ફ્રી હશે. આપણા જોડે બધા એગ્રી થતા હોય.
હા બધાય ઈ જ છે આમ જો
હા કોઈ ના તો નઈ જ પાડે ફરવા જવાની. હા તો છે. ફરવા જવાની કોઈ ના નઈ જ પાડે.
હા.
ઈ તો જોઈ લેશું. બધાને પૂછી લેશું ક્યાં જવા, મોસ્ટ ઓફ આણંદ કે અમદાવાદ કે ક્યાંક જા ઈ આઈએ કોઈ ગેમ ઝોન માં કે કયાંક તો ચાલશે.
કેટલા ઘણા ટાઈમ પછી આપડે બધા સાથે મળીએ છીએ. મારા બેન ના મેરેજમાં મળ્યા તા.
હમ્મ, તમારા બેન ના મેરેજમાં મળ્યા તા.
હા. પછી તો મળ્યા જ નથી આપ, હા. ત્યારે તો બધા બહું ખુશ-ખુશ થઇ ગયા તા.
હા એજ તો. ને અત્યારે બી બધા એક્સાઈટેડ જ છે. હા. કે આમ કેટલા દિવસો પછી મળીશું એમ.
મળીશું હા.
સરસ. આપડે બહું બધા ફોટા પાડીશું. રીલંસો બનાઈશું આપડે લોકો. બરાબર. આપડે કોલેજ પછી તો અહ તમારા બેનના લગ્નમાં મળ્યા તા, ને હવે અત્યારે મળીએ છે. કોલેજ પછી કોઈ મળ્યું જ નથી.
હા પછી તો કોઈ મળ્યા જ નથી
હમ્મ.
થોડા-થોડા ટાઈમ પછી પ્લાન બને છે, ને કેન્સલ થઈ જાય છે.
તેજ તો, હવે અત્યારે બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છ
હા. આ વખતે તો જો ફાઈનલ કીધું છે કેવું ઉત્તરાયણમાં તો આપણે મળીશું જ. કેમ કે બધાને રજા પણ છે અને ડે પણ આવે છે એના પછી ઉત્તરાયણ પછી.
હા એ બી છે. એ એટલે જ તો મજા પડી જશે હવે. એક દિવસ જવા જ છે. કોઈ હા, ના કરશે તો ઉઠાઈને લઈ જશુ.
હા.
હમ્મ-હમ્મ. જઈએ યાર કેટલા દિવસ પછી મળીશું, સાચે આમ, એક્સાઈટેડ બોવ એક્સાઈટમેન્ટ થાય છે. બરાબર. બોલો બાકી બધા કેમ ત્યાં બધું મજામાં?
હા, બધા મજામાં.
હમ્મ, હમ્મ.
તમે કહો તા બધા મજામાં?
હોવ, બધા મજામાં ત્યાં જોબ કેવી ચાલે છે તમારી?
તમારે કેવું ચાલે?
મારે સારું જ છે. મારી આજે સન્ડેના છુટ્ટી નથી, હું આઈ છું જોબ પર.
એમ છે?
હા, અત્યારે બોવ જ વર્કલોડ છે, તો સન્ડેના પણ બોલાવે છે.
બોલાવે છે, ઓકે.
હા.
એટલે અત્યારે તો સન્ડે બોલાવે તો ચાલી જાય.
અત ના ઉત્તરાયણમાં તો એ તો રજા નહી મળે તોય હું રજા લઈ લઈશ, એની
હા, હા. તમારું કામ એ થોડું ઇન્ટસ્ટિંગ છે, સારું છે. મજા એવું છે કે તમારે જોબ પર એ જાવ તોય
હમ્મ, હા એતો છે બોર ના થઈએ.
હા.
અને અમે અહીં આવીઈને મજા જ આવે છે, બધા ભેગા હોઈએ ને તો મજા આવે. અને એકલું-એકલું મજા ના આવે.
હા.
સરસ હવે મળીએ તો, ચાલો ઉત્તરાયણના બધા ભેગા થઈને મળીશ. મજા આવશે.
હા, હું તમને મેસેજ કરું છું, વોટ્સઅપ પર.
હ, હા, હા.
બધાને ગ્રુપમાં કહી દે કે આપડે ડિસ્કસ થઈ ગયું છે. હા, તમારા ઘરની તો વાત કરેલી જ છે. હા, હા ફાઈનલ.
અને આપણે પેલો ગઈ વખતે ખબર છે? ડી જે લઈ આવ્યા હતા, રાત્રે ગરબાને રમ્ય એવી રીતે આપણે ડી જે પણ લઈ આવશું, ક્યાંકથી.
હા, ડી જે જોઈએ.
એમ એ હું સેટિંગ કરી આપીશ.
હા, એનું તમે કરી દેજો.
હમ્મ એનું હું કરી દઈશ. એની ચિંતા ના કરશો બાકી પતંગને દોરીની જિમ્મેદારી તમારી.
હા, હા અને ચીકી બધું કરી દેજો બનાવી દેજો.
હા, હા એ તો કેવું નહી પડે, એ તો બની જશે.
હા.
સારું.
ઊંધિયું છે તે પણ બહારથી લાવવાનું હોય, તો બહારથી લાવી દેજો. કેમ કે એના વગર તો ઉત્તરાયણ અધૂરી કેવાય.
હા, એ તો છે, એના વગર તો અધૂરી કેવાય એ તો આપણે ઘરે અમે લોકો ઘરે બનાવી દેશુ. તો એની ચિંતા નથી.
હા.
બસ ખાલી આપણે બધા ભેગા થઈએે.
હા અને આ વખતે તો ફાઈનલ થવું જ છે
થવું છે ચલો પછી મળીએ તો પછી ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ. શું બોલે વિચારતો ખરો